હલો
હા. મારો અવાજ આવી રહ્યો છે તમને?
હા હા તમારો અવાજ આવી રહ્યો છ.
હા નમસ્તે.
હા નમસ્તે.
કેમ છો?
ખૂબજ મજામાં તમે કેમ છો?
હા અમે પણ હું પણ મજામાં છું સમય કેટલો ઝડપથી પસાર થઈ જાય છે ને ક્યારેક એવું લાગે છે કે બાળપણ હમણાં જ ગયું હોય બરાબર ને.
હા ચોક્કસથી મને પણ એવું જ લાગે છે કે હજી હમણાં જ મળ્યા હોય અને આપણી યાદો તાજા થઈ ગઈ હોય.
હા બાળપણના દિવસો ખરેખર કેટલા બધા સુંદર હતા કોઈ પણ પ્રકારની ચિંતા નોતી કોઈ જવાબદારી નોત્રી માત્ર રમવું હસવું ને ખુશ રહેવું.
હા પણ જીવનનો નિયમ જ એવો છે કે સમય સાથે આપણે બદલાતા જઈએ છીએ બાળપણ પસી અભ્યાસ પછી કારકિર્દી અને પછી જીવનની જવાબદારીઓ આવે છે.
હા તમારી એ વાત તો સાચી તો આપડે બાળપણમાં હતા ત્યારે બીજું ભણવાનું પણ એવું બધું કંઈ ટેન્શન ન હતું અત્યારે તો ધોરણ નવ પછી સીધું દસમું ભણવાનું પછી સીધી બારમાની એક્ઝામ આપવાની પછી કોલેજ કરવાનું કેટ ટલું બધું આપડી આપડી ઉપર વધી જાય છે અને બાળપણમાં હતા ત્યારે તો આપડે સાવ રમવું હસ હું ખાવું પીવું બસ સોઈ જવું.
હમ્મ તમારી એકદમ સાચી વાત છે. જીવન પણ એ જીવન પણ એક સફર જેવું જ છે કે ક્યારેક તમને ખુશીઓ મળે છે તો ક્યારેક મુશ્કેલીઓ પણ મળે છે પણ આ મુશ્કેલીઓની અંદર પણ આપણને ઘણું એવું શીખવા મળતું હો છે મુશ્કલ મુશ્કેલ સમયને કઈ રી થી પાર કરવો એ એ તો તમને જીવન શીખવે છે.
આ તમારી વાત પણ સાચી છે કે જયારે આપણને બધું સરળ તાથી મળી રિયે તો આપણને મુશ્કેલીની ખબર જ ના પડે આપડે આ તો જો આપણને બધી વસ્તુ સરળતાથી મળી રહી તો સ આપડે આપડી શક્તિને કેવી રીતે ઓળખીએ? આપડે આપડી શક્તિને ઓળખી જ ના શકીએ એટલે મુશ્કેલીમાં જ માણસની સાચી ઓળખ થતી હોય છે.
તું શું તું શું માને છે કે જીવનમાં સૌથી મહત્વ મહત્વનું શું હોવું જોઈએ તારા મતે?
હા મારા મતે તો જીવનમાં સંતોષ હોવો જોઈએ સારા સંબંધોથી મહત્વ સારા સંબંધો છે ને સૌથી મહત્વના છે પૈસાની જરૂર હોય તો પરંતુ માત્ર પૈસા સુખ નથી આપતું પૈસા જરૂરી છે પણ એ સુખ નથી આપતા જેટલું આપણને સંબંધોનું મહત્વ હોય છે.
બરાબર તમે શા શું કીધું આલો હા લોકો પાસે મો ટી નોકરી મોટું ઘર હોય છે પરંતુ મનની શાંતિ નથી હોતી.
હા હું તમારી આ વાતથી સહમત છું આજકાલના ઘણા લોકો સફળતા પાછળ જ દોડે છે પરંતુ પોતા પોતાના માટે ક્યારેય સમય કાઢતા નથી પોતાનું ત પોતાની તબિયતને ક્યારેય સાચવતા નથી. પોતાના વિશે ક્યારેય પરિવાર વિશે પણ ક્યારેય લાંબુ વિચારતા નથી બસ પોતાની સફળતા પાછળ જ દોડિયા કરે છે એટલે આપડે જીવનને સંતુલન રાખવું એ ખૂબ જ જરૂરી છે કામ, પરિવાર, મિત્રો, પો તાના શોખ આ બધા માટે આપડે સરખો સમય આપવો જોઈએ.
સાચું મને પણ એવું લાગે છે માણસે હંમેશા કંઈક ને કંઈક નવું શીખતા રહેવું જોઈએ.
હા શીખવાની પ્રક્રિયા તો જીવનભર ચાલે જ રાખવાની છે અને અનુભવ સૌથી મોટો શિક્ષક હોય છે.
બરાબર તે સાચું કીધું કે અનુભવશે એ સૌથી મોટો શિક્ષક છે. અને જીવનમાં અનુભવ થી મોટું કોઈ તમને શી ક્ષકની રૂપ તેમ એના સે જેવડું કોઈ શિક્ષક બીજો ઉભું થઈ શકશે નઈ. કારણ કે અનુભવથી જ તમને ખબર પડશે કે આગળ કઈ રીતથી વધવું.
હા જીવન અનુભવ હોય તો જ આપડે ક્યારે પણ મુશ્કેલીમાં પયડા હોય તો હાર આપડે ન માનવી અને હારને કઈ રીતે આપડે જીતમાં ફેરવવી એ આપડે અનુભવ પરથી જ શીખી શકીએ છીએ જીવન અને- જીવનમાં આપડે ધીરજ રાખવીને એ પણ ખૂબ જ જરૂરી હોય છે કેમકે દરેક વસ્તુ સમય પ્રમાણે જ આપણને મળે છે એવું નથી હોતું કે ધોરણ આપડે નવમાં ભણતા હોઈએ અને દસમાનું આપણને બધું જ આવડતું હોય એ એનો સમય આવશે ત્યારે આપણને આવ ડી જશે.
સાચું તેય બોલ કીધું મારા જીવનમાં પણ મને ઘણી વાર નિષ્ફળતા મળેલી છે મેં ઘણું શીખ્યું. પહેલા મને એવું લાગ્યું હતું કે બધું સમાપ ત થઈ ગયું છે પરંતુ પસી પછી સમજાયું કે નિષ્ફળતા પણ સ ફળતાનો એક ભાગ છે.
હા ઈ વાત પણ તો ખુબ સાચી છે ઘણી વાર આપણે એક હાર થી નિરાશ થઈ જઈએ છીએ પરંતુ હાર આપડે માનવી ન જોઈએ હાર આપણને વધુ મજબૂત બનાવે છે.
હા અને જીવનમાં ધીરજ પણ ખૂબ જરૂરી છે. દરેક વસ્તુ સમય પ્રમાણે
હા આવુંતાવડમાં લી ધેલા નિર્ણયો તો ઘણીવાર મુશ્કેલી જ ઉભી કરી દેતા હોય છે.
હા અ તારા મતે સારા જીવન માટે કઈ એવી આદતો જરૂરી હોય? હોવી જોઈએ.
હા જીવન જીવવા માટે તો ઘણી બધી આદતો જરૂરી છે, પણ હું તમને કહું કે સવારની સારી શરૂઆત પછી સકારાત્મક વિચાર આવવા જોઈએ નિયમિત આપણે મહેનત કરતી જ રહેવી જોઈએ એવું નહી કે આજે આપણે મહેનત કરી દીધું તો કાલે આપણને એવી એમનેમ જ આપણને સફળતા મળી જશે એવું નથી હોતું નિયમિત આપણે મહેનત કરતી જ રહેવી પડે છે ત્યારે આપણને સારું ફળ મળે છે અને સારા લોકોનો સાથ તો ખૂબ જ જરૂરી હોય છે કેમ કે આપણને જ્યારે પણ જ જરૂર હોય ત્યારે આપણે બીજા પાસે કઈક પ્રશ્નો પૂછવાના હોય કે પછી પૈસાની જરૂર હોય તો આપણે બીજા પાસે માગી શકીએ પૂછી શકીએ એટલે સારા લોકોનો સાથ તો આપણી જીવનમાં ખૂબ જ જરૂરી છે.
સાચું ઘણી વાર આપને જે નથી મળ્યું તેના વિશે વિચારીએ છીએ અને જે મળ્યું છે તેની કિંમત ભૂલી જતા હોઈએ છીએ.
હા એટલે તમે એજ કેવા માંગો છો ને કે જે કઈ આપણને મળ્યું છે ને એની કદર કરવી જોઈએ.
હા ચોક્કસ થી હું એજ કહું છું કે આપ પણને જે જીવનમાં મળ્યું છે એની કદર કરવી પણ ખૂબ જરૂરી છે.
હા જીવનમાં સંબંધોનું પણ ખુબ જ મોટું મહત્વ હોય છે બરાબર ને?
જીવનને સુંદર બનાવે છે મુશ્કેલીના સમયમાં સાચા સંબંધો જ સાથ આપે છે.
સમયમાં લોકો વચ્ચે અંતર વધતું જ જાય છે વધતું જ જાય છે પહેલાની જેમ લોકો થોડી બધા હળીમળીને રહી છે.
તેર તેનું કારણ કદાચ મારા મત તે વધારે વ્યસ્ત જીવન અને મોબાઈલ પર વધતો આ આધાર છે.
હા તમારી વાત એકદમ સાચી છે આ ટેકનોલોજી સારી પણ છે અને ખરાબ પણ છે પરંતુ જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે્યો ને તો તે આપણને ઘણું બધું શીખવી જાય છે પણ જો એનો દુરુપયોગ થઈ ગયો તો તો પછી આપણા જીવનની પથારી ફરીજય.
હા એકદમ સાચું માણસે મશીનનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ મશીન જેવી જીવન જીવવું મશીન જેવું જીવન જીવવું જોઈએ નહી.
ખુબ સરસ વાત કહી દીધી. જીવનમાં આનંદ કેવી રીતે મેળવવો જોઈએ આપડે?
નાની નાની ખુશીઓમાં આનંદ શોધવો જોઈએ. પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. તો ક્યારેક ક્યારેક પ્રકૃતિને પણ માણવી જોઈએ અને પોતાના શોખને પણ પૂરા કરતા રહેવા જોઈએ.
હ મને પણ એવું જ લાગે છે કે ખુશી કોઈ વસ્તુમાં નહી પરંતુ આપણા વિચારોમાં જ હોય છે બસ આપણે એને ખાલી જાણવાની કે એને જોવાની વિચારવાની જ ખાલી વાર હોય છે.
હા એક જ પરિસ્થિતિને બે લોકો અલગ-અલગ લગ રીતે જોતા હોય છે. સકારાત્મક વ્યક્તિ મુશ્કેલી માં પણ તક સુધું સતપ શોધતો હોય છે.
જીવનમાં સ્વપ્ન નું શું મહત્વ હોય છે એ તમે મને જણાવશો?
સ્વપ્નો જીવનને એક દિશા આપે છે પરંતુ માત્ર સ્વપ્ન જોવાથી જ નહીં પરંતુ મહેનત કરવી કરવાથી પણ પૂર્ણ થાય છે.
હા સાચું છે મહેનત અને આત્મવિશ્વાસ એક સફળતાની ચાવી છે બરાબર કીધું ને?
હા પણ સાથે સાથે નમ્રતા પણ રાખવી જરૂરી છે સફળતા મળ્યા પછી પણ પોતાને પોતાનું મૂળ ભૂલવું જોઈએ નહી.
હા જીવનમાં માફી આપવાની ભાવના પણ જરૂરી છે એકદમ.
હા કારણ કે મનમાં ગુસ્સો રાખવાથી આપણને ખુબ જ નુકસાન થાય છે અને ગુસ્સો તમારા તમારી સહનશીલતા તમારી જે તમારો જે સ્વભાવ છે એને ઢાંકી અને તમારું એક નવું સ્વરૂપ તમને દુનિયા સાથે લાવે છે જે તમારા સંબંધોને તોડે છે અને તમને જીવનમાં ઘણી એવી અ વ એવી જગ્યાએ તમને નિરાશ પણ કરશે.
હું તમને તો હવે એક છેલ્લો પ્રશ્ન પૂછું કે જીવન વિશે તમ એક બે વાક્ય કઈશું?
હું કહીશ કે જીવન એક સુંદર સફર છે. જેમાં દરેક અનુભવ આપણને કંઈક ને કંઈક નવું શીખવી જાય શકે.
ખૂબ સુંદર. હું કહીશ કે સાચી સફળતા એ જેમાં મનની શાંતિ અને સંબંધોની ખુશી સાથે હોય છે. સાચું કહ્યું ને?
હા તે સાચું કહ્યું. એકદમ.
હા તો ચાલો આપડે પણ નક્કી કરીએ કે જીવનને ફરિયાદોથી નહીં પરંતુ ખુશી અને આશાથી જીવન જીવીશું.
હા કારણ કે જીવનને એક વાર, જીવન એક વાર જ મળે છે. અને તેને સુંદર બનાવવાની જવાબદારી આપણી પોતાની હોય છે.
કરીને મને ઘણું સારું લાગ્યું અને ઘણું જવા જાણકારી પણ મળી છે. તો તારો ખુબ ખુબ આભાર.
જરૂર.